હેલો હેલો હલો હેલો
હા
હ અવાજ આવે કે નહી.
હા આવે આવે તું તો ફોન કરીને કાં જાયયા કરે ત મે તો બોલી્યાસ કરી ન તું ત સાંભળે જ નહી.
મે હ બોલ્યા જ કેરતી તી હલો હલો હલો એમજ કેરયા કરતી તી
હા, હા.
એમ કંઈ કરે.
કઈ ની બેહરી હલી વારી ખેતરમાં
ખેતરમાં હા હા ખેતર તમાર વાંચું તો ખેતર એટલે તો બહાર મળ સીટી એટલે તો વાહન રસ્તા પર જ‌ઈને બેહી ર‌ઉ ઉપર અમારે તો
તમારે ગામડા માં તો એવું જરી.
અમારા સિટી વાળા ના જ માથા કુટ રસ્તા ખાલી વાહન જતા આવતા જ દેખે બીજું કંઈ ની ચકલાની કંઈ નહી દેખાય, જાળવા હો માં તો બિલ્ડીિંગ માં રહીયે એટલે તો ચોથા પાંચના માળેમાં રહીએ એટલે અમને વાહન જ દેખાય.
હા તે તમે જોયલું ત્યારે અત્યારે પેલા વખતે ઉતરાયણ પ તારે ઘ્યારે પતંગ ચગાવા આવેલી ત્યારે જોયલું તેજ
તેને જોઈ લો નહીં. કંઈ મળે નહી એકલો ટાપ લાગે તે જોદો ઘરમાં જ ભરાઈ રહી ત હાર એમ
હા મે તો ગામડામાં રેલા ને પછી ફરીયા કરેલું કે નહી અહિયાં યા ખેતરમાં નવ એટલે ત્યાં તો આજુબાજુ વાળા હતા તો કોઈ આમ પેલું જે ઓળખ્યા જવા નહીં, એટલે કંટાળા જવા આવે. જુ મારું તું આવજે, અમારી બાજુ દેખાય.
એને આવાજ પણ અહીયા તો કોઈ ઓળખો નહીં, એટલે તો બનો. બંધ કરીને બેહેરું પડે ઘરમાં ફોન જોવાનું ટીવી જોવાનું કામ કરવાનું બસ
હારું તો આવજે નને અમે તો આખો ગામ ફરવ અમારે પછી તો, પાછુ મારું એટલે એવું એકદમ અંદર કોઈ બી ઘેર મળે જ ન ચાલે અમારે જ કેેર આજુબા એટલી વાડીને મસ્ત, પગન એકતા થડ ફંદ તું આવજ.
મન થઈ ગયો, ચાલની મેં કાલે જ નીકળી આવ તારી ઘ રવા હારું.
સારું સારું તું કવાય લાવતી ને બધું અહિયાયા આવીને લઈ લે હું આપડે. તો એમાં જ આવ્યા કરજે.
સારું હાર એવું જ કરવા પડે તેને હ વાત કરી તા ગામડાની કઈ વાત કરી એકમ અહિયાયા તો સિટીમાં તો ખાલી વાહન જતા હોય તેના ખાલી હોર્ન સંભળાય બીજું ક તાપ લાગ તે જુ દઉ ઘેરની બાર હો જવાય, બજાર હોય અહીથી દસ પંદર કિલોમીટર રેથી દૂર જવું પડે બજાર જવાનું હોય તો દૂર જાય, જવા પડે મારે તો.
અમારે અમારે હોય એટલે અહી થી દુકાન અમારેજે તો બજાર ખાલી દુકાન ને ઉુરાઈ ભરી ને આવે છે તો ડુંગર બઉુ મસ્ત ચોમાસા માં તો આવે ને તો ચોમા બહુ મસ્ત હાચ જોવાને તો ચામામાં, એકદમ ત લીલોું લીલોું સજાય ડુંગર ને ઝણા ને એવું બધું પાછ અમારી પાછું તો ગાય ને એવું બધું. બધા રાખે એટલે ગાય ને બધું ગ ન જ બધું શાકભાજી ને એવું બધું બજાર થી લાવવાનું ની બધું ઘેર જ રોપીમ કે એટલે ઘેર ન બધું.
એને અમારે તો માર્કેટમાં જવું પડે અમારે તો માર્કેટ મજાનું એકલું કેમિકલ વાટર બધું રે કાંદડા બટાકા ભીંડા બધું કેમિકલ વાટર બધું ઘેર ને ધોવા પડે હકી રીતે કે ઘેરની શાકભાજી ખાય ને તે હ થાય પછી. અન્યદ
હા અમારે તો તો બહ મોટો તવેલ છે ગાય ગાય ફેસબુ ગણી છે, એટલે મેગી ને એવું બધું તો ઘેરે જ બનાવે ને જમીન હો બો ગણી એટલે ટામેટા અને એવ બધું શાકભાજી કઈ લાવવાનું ન બધું અહિયાં ન બધું બહુ પેલું કુદરતી ખાતર વાળું એટલે સારું પડે ખાવાનું નહિ. તું આવેને તમે લઈ મોકલાવા બધાને સારું, ત ચોમાસામાં આવજે પણ ચોમાસામાં બહુારું સારું જોવાનું તો.
એ અયા તો અમારે તો ગામડા અહયા તો શહેરમાં તો અમારે તો રસ્તા તો ખાલી એક ગાડી અથડાય એટલે તો ટ્રાફિક થી જાય એટલે તો હોર્ન વાગે તે જુદાઈ આય હાય ી બધું હોન સાંભળી સાંભળી ન મને તો. બી જો અ કઈ કરવાનું જ જોવું હોય ને મ કે ફરવાનું જોવું હો ને મલે એટું સિટીમાં ઘેરે એટલે તો કઈ બી નહી. બિલ્ડીિંગ માકડ બહી રહનું.
હા આ બાજુ તો મક્કાાયનેર તો ખાવાની મજા આવે એમ.
એ ન અહયા તો મકા આવે ત બહ મોઘી આવેમારે તો.
હ હમણાં હ તરોલા ખાઈ ગય લ ભાત રોપવા વાળ્યા ભાત રોપવાના તરું થાય તો હજુ તો ભાત રોપવાનાતા ખેડવાનું કેંડાનેવું ખેડવાનું બધા બાકી જ છે ખેડેને પછી કાદો ઉપાડે પણ વરહાદ વેલા આવે તો હારું પડે.
તેઉ ને તેવું હોય હતું આ પછી તો વરસાદ પડે તો અમારે તો બધું- બહુ ઘેર ઘેર માં બધું પાણી ને બધું ઘેર માં જાય બધું દરવાજા બાણી બારના ખુલા રાખે તો બાલ્કણી ના.
હા તમારે તો પાછું તા તા થી તાય જાયા કરવાનું પણ એટલે સારું પડેું બધું મળી જાય બહાર નીકળે એટલે બધું બજાર બજાર જેવું જ કે ની બધું.
હા બજાર જેવું તેજ ને પણ તે કતા કતા ગામડા માં રહેવાની. તે તો ગામડામાં રહેવાની મજા તો અલગ જ આવે સિટી માં મજા થી મજા નહી મળે આટલી બધી સિટીમાં રહેવાની ગામડામાં જે લોકો રહેલા હોય ને પેલા ગામડામાં જ ગમે રહેવાનુ ખે ખેતા ર હવા બધી ખેતર બધું મસ્ત મસ્ત ર બધું
હા ક આદાખી તો કેરી હો બોવ પણણી આવે સલા એ મુકદ આવતાાર હારુ.
હારું પાર્સલ કરીનેજ મને. પણ અહિયાયા હ જીતે આવતા આવતા તો અહિયાં આવતા આવતા તો બગડી ન જહે કે મોક્ષમાં બધું મોકલ હો તો.
અરે ની બગાડ મેં કેલ ને મેં રસ કાઢીને મોકલી આપ બે. એઠ બોટલ છે રસ વાળી. એમ હ માર ત રસ ગેરેજ કાળ એ તારું રોસ લ મુગલા તે દ બગ હે
હા, એવું કરજ કેરી મોકલ તશે ને અહીં સુધી લોકો ને જલ્દી આપવા નહ આવે અહં પાછળ ઘ્યરે સુધી આપવા જલ્દી નહી આવે અમારે ત્યા લેવું જાવુ અથી કેટલા ઘણા કિલોમીટર કાપવાના પ લવા લેવા જવાનું એ લોકો હરકી રીતે, આવે નહી પાછા તેને બોક્સ ના ર તો ભ ક્યારે અમદાથી પછલી થઈ જાય ને પોહચી પોહચી થઇ જાય, ને
હા, એટલે મે રસોદ ત લઈ મોકલા.
હમ્મ કેને તોડા અસલ ને એ મોકલાજ મસ્ત બાકી ફીટ ભરીને મોકલી દેજ મને કેસર કેરી જ મોકલજે
હા હા મને ખબર છે, ને એજ કેરી બોુ ભ આવે મેં તેની જ મોકલાવા
હા તો એજ ને તે અઠાણું બબર જે મા રા અમારે તો અહીયાયા તો અથાણ નો મસાલો હોય અં બધુ કેમિકલ વાળા હોય, તો હું ભરેવું થઈ
અમારે તો મસાલો તો અમારે તો તૈયાર મસાલા ન પતા હ પણ અમારે તો અહિયાં, બધું મસાલા ઘેરે જ બનાવે ને પછ અથાણું બનાવે,
અહીંયાં માટે એકદમ રેડીમેડ આવ હોય છૂટા છૂટા મસાલા લેવાના હોય, કેટલા આગે અમારે રેડીમેટ માં જ મસાલો લાવી ઘેરે કેરી કે આપી, કેરી હ બહ મોઘી મળે બજારમાં તો
અમારે તો અમારી જ વાળ એટલે તોડી ને ખાઈ લે જય્યારે ઈચ્છા થાય, ત્યારે સદ કેરીમાં સુંદર ભોગવા મ આવડે તો કેરીની સિઝનમાં તો રોજને સુંદર તો જોઈએ, જ
છતાં પણ તો કેરીજ બઉુ મોંઘી તોશેેર એગલે તો લાવાઈ હોની કઈ નહી,
હા
યા પ એક તો રસ્ રાસ્તા પલા વાહન તો આવ જાય ઊંઘ ની આ બપોરે હોન વગાર વગાર કટને જાય ઊંઘ ઊંઘ ભી નની હરકી બપોરે તો.
આ બાજુ તો એકદમ શાંતિ એટલે તમારે ત્યાં આવે તો ઊઘ જ નહી, આવે આ બાજુ તો ગાડી ને અવાજ નહી આવે કે નહી, હ તો એકદમ શાંત વાતાવરણ તં તો ગાડી જાય જ તે નવ વાજે જઈએ ઘરે. એટલે તારાર બરાબર ગમે નહી.
તે તો મને ખબર પડી કે નહી એની ગામડામાં રહેલા ન સિટીમાંને બહુ જ ફરક.
હા એટલેમને.
તે એલે . એકટ બે વાહન બહુ જાય ને હારના ટાઈમે મ બ જ વધારે જાય હન વગાતા વગ એટલે રાત. તછ તો ઊંઘ તો કચડા એલી જ રહી.
હા અનેને પાસે તો તહી બઉ દૂળ બહુે તો મોડું બાંધીને રવા ને તો. ડુંગળમાં જેવું થાય કંટાળ આવે.
તો હું કંટાળો હિસાબ ને મોડું બાંધીને જાવાનું આવનું એખલા કાળ કીટઈ રેય. એકલી હાથ હમણાં તો મારા તો એકલા કાળા કાળા થઈ ગલા છે.
તે તો અમારા અમારા . અહીિયાયા થી કોલેજ બહુ વાગ્યું કે નહી તો બસ માં જવા તો હવારે હવારે તો કેવા છે ને જાય. નાવી એ ત તો કઈ વાતત નાવી એ
હવાર તો એકદમ મસ્ત તૈયાર થઈ જાય પાણીથી નીકળે ટાપ માં નીકળે. કોલેજ પડ છે એટલે પ ટી ગયું મોડા ને હાથ ની હાલત ખરાબ જ થઈ જાય.
હા તે તો તો એવું જ નહી. હા મેં તો સવારે હાથ વાગે નઈ નીકળી જ અમને હજે હાથ વાગે આવું પહી થી થોડક દૂર બરા કે નહી તો
. બરાબર બરાબર મેં તો ગાડી લઈ ને જમ એટલે બઉુ વાંધો નહી કોઈ વખત બસ માં જામ કોઈ વખત ગાડી દિલ્હી ન જામ એમ કેથી આકો તુંમે તો
હ મા તો તો એજું બસ ને બસ આવે તેજ રીક્ષા ને એવું કોય આવે નહી ખાલી બસ આવે એટલે બસ માં જવાનું જે દિવસે બસ ની આવે તે દિવસે પાછું ઘેરે આવી રવાનું સ્ટોપ હૈથી
બસ એટલે કોલેજમાં નનુંને ખઈ નહી.
હા પેલું રજા પડે તો માક આપપી લે ઇન્ટરનલ અમારા કોલેજમાં તો
હા અમારા તો કઈ નઈ અમારા તો કઈ નઈ દિલ્હી આવવા તો કઈ નઈ નહી આવે તો કહી નહી અમારે ત્યા અટેન્ડન્સ એકદમ ફૂલ કરી દે પછી હ મટા પછી. એ ફૂલ માર્ક્સ આપી દે પછ એક્ઝામ પાસ કરી દઈ અમને તો .
હ અમારે તો એવું સ્ટ્રીક એટલે જવાજ પડે.
અમારે આટલું બધું એવું કઈ નહી અમારે નોર્મલ એમ સ્ટુડન્ટ આવ આવે એ ક ન ક્લાસ ચાલે દિલ્હી ના ચાલે ક્લાસ .
હ પાછથી પણ તો તમાર તમાર બાજે તો ચમામાં પરાઈવે જાય તો અર બાજ ત બજ ખનકી ખનકી એમ કરી જાય પા
અમા અમારે તો અવજ બ અવજ બજ છેને ન નવા બદલા પર જ હમણા તેા તૂટી પડે નેવું થાય ચોમાસુમાં તો એટલે જે જ તમને ત્યાં જ મળી
હા. પેલા સ્કૂલ માં એવું અહીં સ્કૂલમાં અમારે એવું છે પેલા તો જતા હતા. ખંગી ભરાઈ જાય એવુંને આવી રહ્યા હતા તો પણ કોલેજ માં તો કોણ હોમાં જવાનું
. હ તે ને સ્કૂલ વાળા હમ તો કોલેજ વાળા હમ બનું કારાડ એમ કરીને ન સમજ તો .
હા એમ બહજ પે બહજ વર્ષ દા કરતા દિવસે કોલેજ વાળા હમેથી રજા આપી દે એટલે કઈ નને
હાવું અમારે તો ચાલુ જ રાખે જેને આવું હોય તો આવે નહી આવ હવે તો કઈ ન કોઈ કઈ ન અમને તો
હા.
હમ્મ.
હારું ચાલ
ચાલ ત કામ પતાવ તારું મેને હ પતાવ મારું કામ હા ચાલ.
હમ્મ.